હલો
હા કેમ છો
હું મજા મા છું તમે કેમ છો
હું પણ મજામાં છું શું કરો
બસ ખાઈને બેઠ હતી આજે આપડે કયા ટોપિક ઉપર વાત કરીએ
આજે આપડે પેડ પૌધા અને વાતાવરણ મતલબ વૃક્ષો ઉપર વાત કરીએ
હા સાચી વાત છે ચલો
હા તમને શોખ છે પેડ પૌધા લગાવવાનો ઘરમાં
હા બહ શોખ છે મને
અચ્છા હ
એ દરેને હા દરેકને પેટ તો લગાવું જ જોઈએ ઘરના આગળ હોય કે ઘરમાં આંગણમાં હોય કે
હા સાચું કીધું ત તમને જોઓને વૃક્ષોથી જ તો આપણને હવામાં મતલબ સારો ફ્રેશ હવા મળે છે આપને ઓક્સિજન મળે છે વૃક્ષોના કારણે મળતું છે આપણને ઓક્સિજન ને આજના ને આજના લોકો શું કરે છે વૃક્ષોને કાપી દેતા હોય છે ને નવી નવી બિલ્ડિંગો ઉભી કરે છે આપડા. જંગલ ને પૂર ડિસ્ટ્રોય કરી દે છે તો આપણને ઓક્સિજન ક્યાંથી મળવાનું શુદ.
બરાબર એ હાનિકારક છે એ જો પેડ ની કટાઈ થ કરે છે ને એ હાનિકારક છે.
હા સાચું કીધું તું તમે કેમ કે જુઓ ને આજના ટાઈમ પર કેવું વાતાવરણ થઈ ગયું છે પેલાના ટાઈમ પર. આટલા બધા જંગલો હતાથ વૃક્ષો શુદ્ધ હવા. કોઈ બીમારી પડતું આટતું આપણને શુદ્ધ ઓક્સિજન મળતું આજે તમે જોઓ. ઓક્સિજન હવામાં પણ બધું કેટલું બધું પ્રદુષણ પ્રદુષિત થય છે હવા પણ. ઓક્સિજન આપણને જે મળતું છે તે શુદ્ધ નથી. આ કારણ આપડે જ છે કે આપડે વૃક્ષોને કાપી દેતા હોય જ. હ
બરાબર છે સાચી વાત છે તમારી.
હા તો સ્વામી મને તો છે ને મને પણ ગાર્ડનિંગ નો બહુ શોખ. પેડ પધા લગાવવાનો ખુબ શોખ છે અમારું પણ ઘર છે ને ઘરની પછાડી આંગણ છે. તો ત્યાં અમે અલગ અલગ જાતના છે ને બધા ઝાડ વાયા છે અલગ અલગ ઝાડ પેડ પધા ઉગા મતલબ. હ ઉગે ઉગાવેલા છે.
સાચી વાત છે દરેક. એક વર્ષમાં એક પેટ તો લગાવું જોઈએ જ ઘરમાં આંગણ. ઘમાં લગાવો કે ભલે આગળ ઘરના આગળ લગાવો. હા એક વર્ષમાં એક પેડ તો આપડે લગાવવા જરૂરી છે ફરજિયાત છે.
હા હમણાં લોકો એને. નથી સમજતા કે મતલબ આટલ વૃક્ષોનું શું મહત્વ છે. ભવિષ્યમાં પછી જયારે આપે. આપણને શું મ આટલું બધું પ્રદુષિત થઈ જશે ને હવાને લોકો વધારે માંદા પડશે ને. ત્યારે લોકોને ખબર પડશે કે વૃક્ષોની ને જંગલોની કેટલી જરૂરત છે આપણને. કેમ કે હમણાં શું કરે છે લોકો. ડેવલપમેન્ટ ના નામ પર છે ને બધા જંગલો કાપી દેતા હોય છે અને બચારા જંગલો કાપે તો ત્યાંના બધા જે જાનવરો એ ક્યાં જાય એ ક્યાં જવાના એ લોકોનું. તો ઘર છે જંગલમાં. એ લોકો થોડી શહેરમાં આવીને રહી શકે છે તો આપણને ધ્યાન રાખવું જોઈએ કે હા. જંગલો અને વૃક્ષો નહી કાપવા જોઈએ ડેવલપમેન્ટ કરો પણ. કુદરતને ધ્યાનમાં રાખીને એમ કુદરત નો બચાવ કરીને તમે પછી ડેવલપમેન્ટ કરો.
અરછા બઉ મતલબ પેટ લગાવ બહુ. પેડથી વૃક્ષતિ આપણે બહુ સારા ફદ છે.
સાચું સાચું કીધું હા અમે જુઓ ને ગ ગામડામાં તમે જુઓ ને કેટલી શુદ્ધ હવા આવે છે કેમ કે ગામડામાં છેને, આટલા બધા વૃક્ષ ઝાડ ને અ શુદ્ધ વાતાવરણ છે આટલી બધી હરિયાળલી છે, ગામડામાં તો ત્યાં થોડી આ બધા બિલ્ડિંગને મોલ એવા બધા હોય છે એકદમ મતલબ હરિયાળલી હોય છે, એટલે શું દવા હોય છે ત્યાં એટલે ત્યાં ના લોકો જોવ ને કેટલા તંદુર ય છે કોઈ માંદા નથી પડતા એટલે કારણ કે તે લોકોને ફ્રેશ હવા મળે છે. ઓક્સિજન મળે તો સારું હા અને આ
તડકા થી કેટલા બચાવ આપડે જો તડકો લાગે છે તો આપડે જાાડના નીચે જેમ કેવા ઉઊભા રએ
હા અને જાડ વૃક્ષો થી તો આપણને બધા ફળ મળે છે અલગ અલગ ફળ ખાવા મળે છે, કેરી ખાવા મળે છે, સફરજને કેટલું બધું અલગ અલગ ઝાડ પણ આપણને બધા બધા અલગ અલગ ફ્રૂટ તો આપણને ખાવા મળે છે.
હા સાચી વાત છે, તમારી
એ લોકો એ. પોતાના લાલચમાં આવીને પોતાનું લાલચ જોઈને બધા પે પધાાપી દેતા હોય છે. પણ ધ્યાન રાખવું જોઈ જાર પણ આ વસ્તુ પર કઈક જોવું જોઈએ કે મતલબ પેડ પોધાઓ ઉઘાો બધાને અ શું કેલો ને પ્રત્સાહી કરવા જોઈએ, બધાને
હા સાચી વાત છે, તમારે બી જો આજુબાજુ હોય બેનપણીઓ હોય, કે જે કોઈ બધો ને કહેવાનું કે જો એક વર્ષમાં એક વાર પેડ લગાવવો જ જોઈએ.
હા હું તો બધાને કહું જ છુ, કે મતલબ હરિયાલી રાખો આજુબાજુ કેટલું સારું લાગે. ને મતલબ દર વર્ષે એક પેડ તો આપણે ઉગાવવો જ જોઈએ. તો શું આપડે બધા લોકો એક એક પેડ ઉગાવશે તો આપણને આજુબાજુ હરિયાલી રહેશે કુદરતન બચાવ થશે તો આ એ આપણા માટે જ સારું છે, આપણા ભવિષ્ય માટે સારું છે. નહી તો તમે જુઓ, ને આપણેે કેટલા બધા હા કેટલા બધા લોકો માંડા પડે છે, આમ થાય છે શું પછી આમ એ થવાનું જ છેને, કેમ કે તમે તો પોતે ઝાડને બધા કાપી દેતા હોય છો, તો કાંથી તમને સારી હવા અને બધું ઓક્સિજન મળવાનુ
હા સાચી વાત છે, આમ તો આપડે પેડ ઊગાવા ચોમાસામાં ઊગાવીએ તો આપડ કેમ કે છે કે સોમાસામ જે પે ઊગાવો ને એ જલ્દી મોટુ થઈ જાય છોટી જાય એમ છે, મારી નાની છોકરી અને મારી નાની કે મારી ના ની છોકરીને તો આટલો બધ પે નો શોખ છે, જયારે ઉનાળા કે શિયાળા હોય એ કોઈ જોતી જ નહી, પેટ લગાવવા બહી જ જાય.
હા એજ તો એ હોવું જોઈએ, ખબર છોકરા ઓને જેવું આપડે શીખાવીએ ને તેવું છે, શીખે આપડે આપડે છોકરા લોકોને કશું ને હા કે તમે વૃક્ષોને મહત્વ આપો ઝાડ ઊંગાવો પેડપોધા લગાવો તો એ લોકો માટે જે વસ્તુ કામની છે, ભવિષ્યમાં પણ એ તમે વાત સાચી કીધી કે ચોમાસામાં છે ને ઝાડ જલ્દી ઊઘે છે, હમ જુઓ ને બે ચાર દિવસ પેલા છે ને અમે મેં જામુન ખાતી હતી તો એમ જ એના ઠળિયા હોય ને તો એમ જ નાખી દીધેલા અહી ગાર્ડનમા તો જામુનનું પણ ઝડ ઉગી ગયુ બોલો
હ સાચી વાત મારી પણ નાની છોકરી હમણાં જ બે ત્રણ કુંડા લાયા ત ને બે ત્રણ કુંડામાં બે ત્રણ જાડા અલગ અલગ અ પ્રકારના વાઈ દીધા છે. છોકરી હમળે જ બે દિવસ પેલા એને બઉુ શોખ છે.
હા સાચું સારું છેને, એમ હોવું જ જોઈએ શોખ તો અને મતલબ પે પધાનું તો ધ્યાન રાખવું જ જોઈએ મારી મમ્મીને તો એટલો શોખ છેને, પેડ પૌધો અમારા નાના છોકરી છોકરા હોય ને એવી રીતે એનું ધ્યાન રાખે છે એમને પાણી આપે છેું ટાઈમ ટુ ટાઈમને એમને બરાબર એમની કટિંગ કરે છે એમને ખાદ આપે છે બધું યુટ્યુબ પર અલગ અલગ જોય છે કે શું કરવાથી એમ પેડ પોધા મતલબ ઉઊગી ને બધું બધું પછી એક્સપેરિમેન્ટ કરતી હોય છે
હા સાચી વાત છે તો એ બધું આપડે હમ પેડ તો બહુ ફાયદા છે આપડે એટલે આપડે હમ અને બચાવવાના પેડ પૌધાને આપણેે બચાવવાના જે કટાઈ કરે એને બી ના પડે કે હાનિકારક છે જે કટાઈ ના કરવાનું એમ
હા સાચું કીધું તમણે હમણા જોઓ ને આપણે પેડથી આપણને કેટલું બધું ફાયદો થાય છે એક તો આપણને હવા તો મળે એ સાચી વાત છે કે ઓક્સિજન મળે છે પણ બીજી બાજુથી બધા પેપર છે બધી બીજી વસ્તુ છે પેપર ને બધા સેમ સના માંથી બને છે વૃક્ષો માંથી જ તો બને છે પેપર બને છે પછી પેલા આપડે લાકડાનુંબધું સામાન હોય છે એ આપડે વૃક્ષોમાં જ બને છે ખબર
બરાબર બરાબર સાચી વાત છે તમારી
હા એટલે જ તો એ મને તો આજુરોજુ હરિયાળી હોય ને મને એટલું ગમે ને મતલબ બહુ જ મન શાંત થાય છે અનેને એટલું સારું લાગે ને
હા બરાબર છે સાચી વાત છે તમારી
તો શું
હમ એટ કુદરતી હવા બી લેવાની બહ જ જરૂરી છે આપડે શરીર માટે એટલે પેટની હવા સોયલા મે નીચે બઉ કેટલું ગમે છે નહ આપડે
હા એ જ તો
તડકાથી બચાવે આપડણે જે જગ્યા આપડે ઘરથી નીકળવા નીકળતા હોય ને આપડણે ધૂપ હોય તો આપડણે પેટના નીચે જઈને કેવા ઉઊભા રહીયએ
હા તો આપણને કેવું મસ્ત આપણને છાયો મળે છેમ
હા પેડના નીચે જઈને આપણે કેવા ઉપર કે જે આગળ પેડ છે એને જગ્યાએ આગળ સોયલો છે આપણે તેઓ પેટના નીચ જઈને ઉભા તો કેવો મત
હા અમે જોુઓ ને તમેમડાનો નિમડાનો પેટ નિનીમડો કેટલો જરૂરી છે આપણા માટે
હા બઉ જરૂરી છે. બહ બી આગળ મારા ઘરના આગળ હવે આ સમોસા ચાલુ થઈ ગયો છે કઈક ઝાડ લગાવો બઉ જ ગમે છે મને પ ઝાડ લગાવવાની હેલો
હા તમારી અવાજ નથી આવતી શું કવ છો
હા. હ મેં બી આ ઘરના આગળ એક ઝાડ લગાવ્યો એમ કઉ છું મને ભી બઉુ શોખ છે હ મહિના પેલા
હા સાચું કીધું તમે શોખ તો હોવું જ જોઈએ
વાચી વા હલો હલો હલો
હા મને તો હા મને તો છે ને અમારા ઘરની આગળ તો કેરી નો ઝાડ છે બોલો તો હમે આ ઉ હા ઉનાળામાં છે ને એટલી બધી કેરી આવી ને એના પર કે મતલબ શું કેવુંમ સમજો ને એક મણ કે બે મણ તો કેરી અમે અમારા ઘરના જાડ ડો તો નહીં એના પરથી જ ખાધી અમે બી કેસર કેરી બોલો
અરે શું
હા એટલે જો ને આપડે અમે વૃક્ષ લાગેલો તો કેરીમાં કેટલું કામ આવ્યું આપણને મસ્ત ફ્રેશ આપણને આમ અમને આમ ખાવા મળ્યા કેરી ના ઝાડના
હા સાચી વાત છે તમારે ક કોઈ દિવસ જોવા આવવું પડે તમારે આમની વા આ કેરીની વાડી
ચોક્કસ ચોક્કસ આવજો અમારી આજુબાજુ તો ખુબ જ હરિયાળી છે
હા તો કોઈ દિવસ ટાઈમ કાઢી ને વેકેશન માં હું જોવા આઈશ તમારી વાડી કેવી છે
હા આ હા અમારું અમારું બીજી પણ પોતાની બી વાડી પણ છે ત્યાં ચીકુ નું ચીકુ નું ઝાડ છે અને કેરી ના ઝાડ છે મજા આવે એમ અમે જઈએ કોઈ કોઈક વાર એમ ફ મતલબ છુ્ટી હોય ને છોકરા લોકો ત્યારે જઈએ ત્યાં મસ્ત પિકનિક કરી અને પિકનિક માટે પણ કેટલું સારું છે ને આપણને ગાર્ડન હોય તો મતલબ પિકનિક કરી શકે છે ગાર્ડનમાં કેટલી મજા આવે એજ તો
જગ તમારે તો બધા જોવાની જગ્યા છે, તો તમારે યાદ કરીને આવું પડે તમારે વાડી જોવા મને પણ શોખ છે.
આવજો. હા.
હા હા મનો ના મને શોખ છે તમને કીધું છે કે મારા ઝાડ ની વાડી
હા એજ તો કોને તમે તુલસી છે તમારા ઘરમાં તુલસી તો ખબર બધા રાખવી જ જોઈએ તુલસી નો ક્યારો તો હોવો જ જોઈએ.
હા હા દરેક ના ઘર માં એ તો ઘરના આગળ માં તુલસી તો જોઈએ જ
હા તુલસી તો ઘર ને શોભા કેવું જ જોઈએ.
સાચી વાત સાચી વાત છે તુંડ્ર ભલે બીજા દરેક કોઈ જાડવા હોય કે ના હોય પણ આ તુલસી તો ફરિયાત ઘરમાં દરેક ના ઘરમાં જોઈએ ને. હા.
એજ કર ચાલો તમારી જોડે વાત કરીને ખુબ જ મજા આવી.
મને પણ મજા આવી છે તમારા જોડે વાત કરવાની, આગળ હા આજે આગલા ટોપિકમાં સારું જ શ્રી કૃષ્ણ.
કૃષ્ણ